તો કેમ છો
બસ મજામાં મજામાં બસ આજે થયું કે તમને ફોન કરીને પૂછું કેમ છો મજામાં છો કે નહી
હા અત્યારે તો કેવું થોડું સ્ટ્રેસફુલ લાગે છે.
હા તમારે તો કોલેજ ને બધું એ ચાલતું હોય તો
હા એ તો તમે સાચી વાત કીધી.
કોલેજ, ઘર
હા અને પણ આમાં આનામ ઝડપી અને સ્પર્ધાત્મક જમાનામાં પણ સ્ટ્રેસો લગભગ દરેક વ્યક્તિના જીવનનો આમ ભાગ બની ગયો છે.
હા એ તો તમે સાચી જ વાત કર
હા, આપણે જોઈએ ને કે સ્ટુડન્ટ હોય તો એક્ઝામ ને લઈને હોય, સ્ટડીને લઈને હોય, કર્મચારી હોય તો એના કામને લઈને હોય, અને પરિવારના સભ્યોને પણ આમ પોતાની જવાબદારીઓનો આમ સ્ટ્રેસ ગણો હોય છે.
હા એ તો છે એટલે કેહવામાં આવે કેવાય શું ને મતલબ આપડું વિચારવામાં આવે કે આજે કોઈ નાનકડા છોકરાને લઈએ નાના માં નાના છોકરાને લઈએ કે મોટા પછી ઓફિસે જતા યુવાનોને લઈએ તો બધાને પૂછ્યે તો એવું થાય કે બહુ સ્ટ્રેસ છે એવું સાંભળવા મળે આપણને કે શું ચાલે છે થોડું જજનક છે કે સ્ટ્રેસ છે કામ ને લઈને ભણવાને લઈને બધી રીતે એમ અને ઘરમાં જે રહેતી છે ગૃહિણીઓ હાઉસ વાઈફ કેવાય એ લોકોને પણ સાંભળવા મળે તો પૂછ્યું કેવું ચાલે છે ત કે યાર જવાદોને બહુ ચિંતા થાય છે એ લોકોને ઘરની ચિંતા હોય છોકરાઓની ચિંતા હોય
હા
ચિંતા કે બે ટાઈમ જમવાનું શું બનાવાનું
હા એ તો ખાસ અને એક આમ કહીએ ને કે એટલી સ્ત્રીઓની ને અમારે ઘરે પણ એવું જ થાય કે જમવાનું આજે શું બનાયશું
કારણ કે કોઈને આ ભાવતું હોય કોઈને આ ના ભાવતું હોય
હા હા એની તો આમ ઘણી જ ચિંતા હોય કે ખાંસે કે નહી ખાય
હા એટલે આ તો જો જોકે આ જીવનનો ભાગ છે તો જમવાની વસ્તુ તો પણ એ લોકો ના જીવનમાં પણ ઓછી જ ચિંતા હોતી નથી ગૃહિણીના જીવનમાં પણ બહુ બધી ચિંતા હોય છે
હા એ તો વાત સાચી કીધી તમે
જવાબદારી નિભાવવાની હોય કે આખા દિવસની જવાબદારી નિભાવાની હોય એના લીધે શું ના થાય છોકરાઓ પાછળ ટાઈમ જતોરે
હા
એવી ખબર ના પડે કે આપણને શું થાય છે બસ એવી ખબર કશું થાય છે મતલબ ચિંતા થાય છે કે સ્ટ્રેસ થાય છે બસ એનું મેન કારણ પણ એ લોકોને ના મળતું હોય એવું એ લોકો વિચારી શકે કે મને કશું થાય છે બસ એવી રીતે
હા
એવું છે
અને આપડે જોઈએ તો હા બોલો બોલો આપણે આમ સ્ટ્રેસના પણ આમ ઘણા બધા રીઝન્સ હોઈ શકે છે જેમકે પરીક્ષાનો ડર હોય પછી નિષ્ફળતાનો ભય હોય નોકરીની પાછી ચિંતા હોય પછી આર્થિક ઘણી સમસ્યાઓ હોય પછી પરિવારની જવાબદારી હોય અને સમયનું આમ ખરાબ આયોજન હોય ને તો તેના કારણે પણ આપણને ઘણું બધું સ્ટ્રેસ હોય છે
એ તો તમે સાચી જ વાત કીધી આપડે સમજવા જઈએ તો કે ચિંતા એટલે શું થાય સ્ટ્રેસ એટલે શું થાય એ લોકોની જે અપેક્ષાઓ હોય આપણી પાસે એ આપણેે પૂરી ના કરી શકતા હોય એટલે આપડા મન મન કે શરીર આપણને નકારાત્મક પ્રતિક્રિયા આપે
હા
આપણને જે આપે અપેક્ષાઓ પૂરી ના થતી હોય એટલે આપણને મળને કે એટલે આવું કેમ આવું થવું જોઈએ એટલે એના લીધે આપણને તણાવ વધે
હા અને એ તો પાછું તણાવ કેવું કે મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે જોવા મળતું હોય છે
હા એ તો સાચી વાત કીધી તમે
હા
અને એજ એવું નથી આપણેે નોર્મલ જે સ્ટ્રેસ કહીએ એ તણાવ કહીએ એ નોર્મલ આપણે ચાલી શકીએ મતલબ એ હોવું જોઈએ તો આપણેે શું ફોર આપણેે સમજવા જઈએ કે વિદ્યાર્થીઓને પરીક્ષા નો સ્ટ્રેસ હોય તો એ લોકો શું વધારે વાંચી શકે અથવા તો શું ઓફિસ જતા હોય એ લોકોને સ્ટ્રેસ હોય કામ ન એ લોકો પરફોર્મ સારું કરી શકે ઓફિસ માં એટલે નોર્મલ સ્ટ્રેસ બરાબર છે પણ જે વધી જાય પેલું હમણાં કહેવામાં આવે છે ને કે હથી વધારે વસ્તુ કોઈ પણ સારી નહીિ એટલે વધ હદથી વધી જાય અને નકારાત્મક થઈ જાય એ વસ્તુ મગજ પર બહુ અસર કરે
હા એ તો સાચી વાત છે.
પણ જો લાંબો સમય ચાલે તો વિચારવાની શક્તિ છે જીવવાની ક્ષમતા છે એ ઓછી કરી નાખે.
હા. એટલે બને એટલે તનાવ આપડે ઘટાડીએેને તો એ સારું રે અને આપણે એમ ઘટાડવા માટે પણ આમ નિયમિત કસરત કરવી જોઈએ, યોગ અને ધ્યાન કરવું જોઈએ. પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને પૂરતી ઊંઘ લેવી જોઈએ. એ આપણને આમ ઘણું હેલ્પફુલ થાય છે.
હા, એ તો આ આજના સમયમાં તે ખુબ જ જરૂરી છે. કારણ કે આધુનિક સમય ચાલે છે ને તો આપણને એવું લાગે ઘડિયાળ કરતા પણ વધારે સ્પીડમાં આ સમય ચાલતો હોય. કારણ કે ઘડિયાળમાં સમય ઓછો પડી જાય પણ આ દુનિયા ઓછી પડતી ન દુનિયાનો સમય ઓછો પડતો નથી એમ એટલે શું સવારે સાંજ લઈને એની ગતિમાં આપણેે ચિંતા વધી જાય. એ એનાથી શું કેય શાંતિ ઘટી જાય આપણને મન શાંત ના થાય, તણાવ વધી જાય.
હા અને આપડે કહીએ ને તો સ્ટ્રેસ ઓછું કરવા આપડે પરિવાર કા તો મિત્રો સાથે બે ઘડી બેસીએ કા તો વાતો કરીએ ને તો પણ આપણને થોડું સારું ફીલ થતું હોય છે.
હા એના તો ઘણા બધા ઉપાય હોય શકે. કે સૌથી પહેલા તો ફેમિલી ફેમિલી સાથે બેસીને બે ચાર વાતો ક તમે જેમ કીધું એમ તો પણ આપણો સ્ટ્રેસ ઓછો થઈ જાય.
હા.
આપણા મનમાં શું ચાલે છે શાના લીધે આપણને થાય છે. તો જે જેને કેહતા હોય એમની પાસે કોઈ સોલ્યુશન હોય તો આપણને કે તો પણ આપણે ઓછું થઈ જાય એટલે શું ફેમિલી વા ફેમિલીને પણ કેહવું જોઈએ અને જો આપણો કોઈ સ્પેશિયલ ફ્રેન્ડ હોય આપણે કોઈ સ્પેશિયલ મિત્ર હોય એ એમને પણ કેવું જોઈએ. કારણ કે બેસ્ટ ફ્રેન્ડથી તો બ વધારે વધારે સારું આપણને કોઈ સલાહ આપી ના શકે. એટલે બેસ્ટ ફ્રેન્ડને કેહવાનું કારણ જ આ.
હા. અને અમુક વાર તો આપણને આમ ટેન્શન હોય એવું ફીલ પણ ના થવા દે. એટલા બધા તો મસ્તી કરતા હોય આપણી જોડે.
હા, એજ ને.
એટલે આમ કહીએ ને કે તનાવથી તો આપણેે આમ સંપૂર્ણપણે બચી શકતા નથી. કેમકે એતો આપણી આમ હવે લાઈફનો ભાગ થઈ ગયો. કેમકે સવાર ઉઠો જ તો જ કંઈક ત્યારે જ કંઈક આમ નવું સ્ટ્રેસ હોય કે આ આજે આ કરવાનું પેલું કરવાનું એને લઈને પણ જો તેને આમ યોગ્ય રીતે આપણે અ સામ અ સામ સંભાળી રાખીએ ને તો એ સારું કહેવાય આપણા માટે.
સાચી વાત છે.
હા.
અને એ તો અલગ-અલગ જગ્યા જગ્યાએથી વી રીતે આઈ જાય છે ને.
હા.
જેમ કે આપણે વિચારવા જઈએ કે સોશિયલ મીડિયાની દુનિયા જે છે. એ તો કેવી હોય એ અંદર તો બધું એકદમ પરફેક્ટ આવતું હોય.
હા.
એટલે જે યંગસ્ટર્સ છે. એ લોકો વિચારે કે મારે આવવું જ જોઈએ છે, એમ
હા હા
કે સારું ઘર કે સારા કપડા કે જે પણ એ લોકો સારી રીતે બતાવતા હોય એવી રીતે
હા.
થી પણ વધારે વધતું હોય છે.
હા અને વિદ્યાર્થીઓ માટે તો આમ ખાસ કરીને કહીને તો અભ્યાસનું પ્રોપર અ આયોજન આમ કરવું જોઈએ અને રોજ થોડું પુનરાવર્તન કરવું જોઈએ અને પેલી ઘડી એ તમે ગભરાટ ના કરવો એ ખુબ મહત્વનો છે, એક્ઝામના સમય કેમકે વિદ્યાર્થીઓ માટે તો એક્ઝામનો સમય જ આમ વધારે સ્ટ્રેસફુલ હોતો હોય છે.
એતો સાચી જ વાત છે, અને આપડી જેવી પોતાની લાઈફ છે. એ લાઈફ ને એક્સેપ્ટ કરવી જોઈએ
હા એ તો સાચી વાત કીધી તમે
કારણ કે આપડી લાઈફથી વધારે આપડે એક્સપેક્ટેશનસ રાખીએ તે આપણે આ માટે જ હાનિકારક હોય છે.
હા. અને આપણે આમ સમસ્યાઓથી ભાગવું ના જોઈએ પણ એનું હિંમતથી તમે સામનો કરવો જોઈએ
હા એ તો છે, જ પછી તમે સારી રી કે તો એમ યોગા કરવા જોઈએ
હા.
અત્યારે તો આ કેટલું બધું આપણને પ્રો પ્રોવાઈડ થાય છે. અ આપડે જો વધારે પડતું લાગતું હોય તો આપણને સેશન પણ થાય છે, મતલબ મેન્ટલી કે આપણને કાઉન્સેલિંગ પણ થાય છે, ને
હા અને હાસ્યનું પણ આપણે સ્ટ્રેસ દૂર કરવામાં ઘણું મહત્વ હોય છે.
હા એટલે અત્યારના સમયમાં એ બધું ઘણું બધું થઈ ગયું છે, એટલે આપડે એનું કોઈ હેલ્પ લેવું જોઈએ
હા અને તમે જોવો ને યોગામાં પણ એક એક્સરસાઇઝ આવતી હોય છે, હસવાની
હા એ પણ છે.
ગરવા ઘણી ઉપયોગ કરતી હોય છે.
બરાબર, બરાબર,
હા.
એટલે કોઈની પાસે થેરેપી લેવા એમાં તો એવું તો ના હોય કે મગજ ગાદુ છે, કે ગમે તેમાં સંકોચ અનુભવાનું તો હોય નય આપણેે જે પણ કરીએ પોતાનાને પોતાના પરિવાર માટે જ કરતા હોઈએ એટલે આપણેે બધા જ ઉપાયો કરી લેવા જોઈએ
હા એ તો સાચી વાત છે.
એવું છે, અત્યારે એવું ચાલા કરે છે.
હા હા વાંધો ની
ચો
હા
સાર સારું બકુલ
હા તમે પણ ધ્યાન રાખજો.
હા પાકું પાકું
હા